હાલો મિત્ર. હેલો મિત્ર કેમ છે? હેલો મિત્ર.
મજામાં.
હા મિત્ર. તો આજે તમે આમ જ બેઠા છો કે કઈ કામ કરતા છો?
હા.
તો આજના જમાનામાં જોઈએ તો વસ્તી વધારા સાથે જેમ કે આપણે કે ભારત દેશ લઈએ તો ભારત દેશ હવે નંબર વન વસ્તી વધારામાં પહેલો સ્થાન મેળવેલ અને એના પછી ચીને બીજું સ્થાન વસ્તી વધારામાં છે. તો વસ્તી વધારો સાથે એટલી જ એની જરૂરિયાતો પણ લોકોને વધી જાય છે. તો
એ દેશનો ખેતીમાં પણ એટલો જ વિકાસ હોવો જોઈએ એટ વસ્તી વધારાનો સંચાર સાથે છે જો ખેતી કામમાં પણ જેટલો જ વિકાસ હોય તો જ એ બધી વસ્તીને સારી રીતે અનાજ પૂરું પાડી શકાય હમ્મ.
એટલે જ જેટલી વસ્તી વધારો થાય એટલી જ એ લોકોની જરૂરિયાતો પણ વધી જાય છે તો આપણે આજના જમાનામાં જોઈયએ તો જે વસ્તી વધારો છે તેજ ખેતીની પણ વિકાસ ખુબ જ વધી ગયો છે તેથી જ આજના જે
ગ્ર વાળા જે ગ્ર જે હોય છે એમાં ખુબ જ
જે સારી દવાઓ પણ ઉપલબ્ધ હોય છે જે ખેતીના પાક માટે ખૂબ જ વિકાસશીલ હોય છે. અને ઓછા બિયારણે પણ વધુ પાક લઈ શકાય છે.
તમે મિત્રો આ માટે આગળ જણાશો કે હા જણાવ કેવી રીત આપણે ખેતી કરી જીવનમાં બધું ખેતી કરણ
હા મિત્ર આગળ બોલો ને
ખેતી આપણી કરવા માટે બીજ જવું
હા હા ઘર બોલો બોલો. કે રેતના. આપણે વાવીએે હું મુશ્કેલી પડે
હા. ટ્રેક્ટર અને આપને ખેતી કરવા માટે બીજાજમીનમાં નાખવા પડશે આ
હા પાસે
ટટેક્ટર સા ખેતી ના ખ
હા એના પછી મિત્ર
એના પછી આ ખાતાર આવ નાખ પછી
હા એમાં પણ આપણને કયું ખાતર જેવ સારું પડે જે જમીનને નુકસાન ન પહોચાડતું હોય ને આગળ જતા પણ ઉપયોગી હોય છે તેમાં બે પ્રકારના ખાતર હોય છે એક અને અને એક પેલુ સાણિયું ખાતર ને એવું મડ મૂત્ર વાળું ને પાંદડા વાળું તો આમાંથી કયું ખાતર સારું હોય છે જમીન માટે
હા સમય જતા જમીનતાગાર હા અટકાવે છે
હા તો તમે આગળ જણાવો ને મિત્રો જો ખાતર નાખવાનું પછી શું કરવાનું આવે
ખાત નાખા પછી બે ત્રણ દિવસ વરસાદ થશે પછી એક બે અઠવાડય માં
હા ઘર જનાઓને
હ પછી
નીંદણ એવું કરવાનું આવે કે ને મોટું થઈ જાય
કર ના સિંધાણા કર મોટો થાય
હા
એધણ પછી મોટું થઈ જશે પછી કાદવ કાડીને રોપવા
હમ્મ
પછી મોટો જ થાય પછી તો ખાતાર ના ખવાનું
હા મિત્ર બસ અ
બે ત્રણ મહિના થશે પછી
હા મિત્ર. પછી શું કરવામાં આવે?
પછી પાકી જશે પછી કાપવાનું. કાફી ને પછી એક જગ્યાએ મૂકવાનું. પછી ઉનાળા દિવસ ચાર એટલે આપને ભાત હતી ને મોવાનું પ અનાજ હોય તેના પછી
હા મિત્ર આગળ બોલો ને.
પછી તે
હા બોલો બોલો મ
તને
ત બોજ જે ખેતી ન માલસામાન રે તો એને દૂર થી લાવવાનું હોય તો ટ્રેક્ટરને બોલાવા પડે કે નહી.
હા પડા
હ દોર ખતા રહેતા
હમ ટક્ટર મા ભરીલા. ટ્રેક્ટર, પિકઅપમાં.
હા એમાં પણ હજુ ભાડું જાય છે.
હા.
જ ઘણી વધારે ખેતી હ તો એમાંથી ધાન પણ વધારે મળે ને.
હા.
પણ જો માણસ હિસાબે ઘરમાં, ઓછું ધાર નીકળતું હોય તો આપણે ખેતી આપણા ખાવા પૂરતું જેટલું બની રહી.
હા.
પરંતુ જે મોટા ખેડૂતો હે એ લોકો એમાંથી ઘણું બધું અનાજ ધાન કાઢીને વેચી દેતા હોય છે અને એમાંથી એ લોકોની આવકનું ઉત્પાદન થતું હોય છે.
હમ
હમણે તો આપણે ગામડામાં રહી એટલે ગામડાઓમાં તો મોટે ભાગે ટેકરાવાળી જમીન એટલે આપણે બે પાક લઈ નહી લઈ શકીએ કેમ કે આપણે ખાલી ચોમાસા પર વરસાદ ફરજ વધારે હોય છે. બધા લોકો વરસાદ પર જ આધારિત હોય છે, કે ટેકરાવાળી જમીન પર વરસાદનું પાણીના કારણે થતું હોય છે, ને આમ શિયાળામાં જઈએ તો આપણે એવું એ એ જ જગ્યાએ ફરીથી પાક લઈ ની શકે, કારણ કે તે સમયે પાણીની અછત જ હોય છે મોટે ભાગેના ગામડાઓમાં
હમ.
ને આમ ઉના ઉનાળાને શિયાળામાં તો મોટે ભાગે ની જે ઝરણાઓને હોય છે, સુકાઈ જતા હોય છે, તે પીવાલાયક પાણી પણ મુશ્કેલ હોય છે. જે વિસ્તારમાં પાણી રહેતું હોય છે તા ત્યાં લોકો બ બંને ચોમાસા અને શિયાળામાં પન કઈ પણ મ પાક લઈ શકતા હોય છે, જેનાથી એ લોકોને ઘણો જ ફાયદો થતો હોય છે, જેમ કે પાણી વાળા વિસ્તારમાં ઉનાળામાં કે શિયાળામાં મગફળી રોપતા હોય છે, શાકભાજી કર તા હોય છે. શાકભાજીમાં જેવા કે ભીંડા પછી રેગણ, ગુવાર, મકાઈ પસે મકાઈ, મગફળીને એવું બધું કરતા હોય છે.
જે- શાકભાજીમાં ના ઉત્પાદનમાં વધારો કરતો હોય છે. જેથી લોકો સરળતાથી લઈને
ખાઈ શકે લીલા શાકભાજીને થતી હોય છે જે, પરંતુ જયારે દુકાળને એવો પડી જાય ત્યારે અચાનક શાકભાજી જેવી વસ્તુઓનો ભાવ વધારો થતી જતો હોય છે, કારણ કે મોટે ભાગેની જગ્યાઓમાં પાણીની અછત થતી હોય છે, જેથી એ લોકો બેવડી પાક લઈ શકતા નથી. હ ન મિત્ર
તો તમે આગળ જણાવશો કે કાંઈ? હ તો આજે આપણે અટલી જ વાત રાખીએ.